હા હું પેહલા ડીશ કેહતી હતી.
શું કરે છે?
કઈ નઈ યાર બેસેલું શું તું શું કરતી છે?
કઈ ની મેં પણ બેસેલી છું બીજું જમી લીધું?
હા, હમણાં જઈમી ને બેસેલીજ હતી તું?
મેં પણ જમી લીધું હમણાં જસ્ટ બઈસીજ.
અચ્છા બીજું બધું સારું છે ને ઘરે?
હા, બધું સારું જ છે.
અચ્છા.
ગેલી કે?
હા, યાર એ તો જવું જ પડે ને. એક રોજની પરંપરા બની ગયેલી છે હા. કલેજ જઉું કલેજ થી અવવું
એજ ને આવાનું જવાનું એ જ હવે જેવી રીતે કેવું આપડા જે બીજી પરંપરા હોય તેવી રીતે હવે આ આપણા જીવનની પરંપરા બની ગઈ
હા યાર જેમ કે
બેવારની પરંપરા તહેવાર માં કેવી પરંપરાગત તહેવાર હોય તેવી રીતે હવે આ આપડી પરંપરા થઈ ગયેલી છે
હા શું પહેરવું કેવી રીતે પેરવું છું પહેરીને બહાર નીકળવું શું ક્યારે બનાવ બનાવવું જોઈએ શું કરવું જોઈએ શું નહી કરવું જોઈએ આ બધી જ એક પરંપરા જેવી થઈ જાય છે હેને ને બધાની અલગ અલગ જ પરંપરા રહી છે.
હા જેમ કે હવે તારી અલગ પરંપરા છે આપણે બીજી ફ્રેન્ડસ ની અલગ પરંપરા છે તેવી રીતે બધાની અલગ અલગ પરંપરા હોય
લોકો ના ઘરે અલગ અલગ પ્રકારની પરંપરા હોય છે હવે મારા ઘરે શું પરંપરા ચાલતી છે. અને તારા ઘરે શું પરંપરા ચાલતી છે.
એજ એ ખાલી આપણને ખબર હોય જેના જેને તેને ખબર હોય હવે હું હું પરંપરા એ લોકો ની
એજ તો આધી પરંપરા તો આપણને ખબર પણ નથી હોતી નેમ
આપણા માતા પિતાને જ ખબર હોય
એજ તો જોવા જઈએ તો બોવ બધી પરંપરા છે યાર
એજ ને એ પરંપરા પર તો મતલબ જેટલી વાત કરીએ ને
હા પરંપરા તો હું પેલાના જમાના થી જ નીકળે લાઇ વી છે હે ને
હા અને એને જાળવવી પણ એટલી જ જરૂરી છે ને કેમકે એના વગર
આજકાલ ના જમાના માં કા લોકો આડલોટ પરંપરાને લઈને ચાલે પેલાના જમાનામાં તો કેટલા લોકો પરંપરાને લઈને ચાલતા
હા એજ ને પણ પરંપરા ને જે આપણે જ જાળવવું જોઈએ કેમ કે આપડે નહી જાળવશું તો પછી કોણ જાળવશે એને
આજકાલ ના લોકો કા આ બધું
કે આજકાલ ના લોકોને એમ ની ગમે પરંપરાગત રેવુ પણ એ જ સ
આજકાલ પેલું બી નથી કરતા પરંપરાને લઈને ચાલતા બી નથી હેને.
હા એ લોકો થી એમ દૂર ભાગે છે, પણ આપડને આ બધાની જરૂરત છે. આપણે પરંપરાને સાથે રહેવું જોઈએ એને લઈને જ
હ હ હવે શું કરી શકીએ કે થોડી બહુ આપડે પરંપરા કરતા છે.
હા આપણે પણ થોડ આપણે તો થોડી હા આપડે તો થોડી પણ એમ કરતા છે અમુક લોકો તો જરા એ નહી ભરે જરા પણ એટલે એ લોકો તો કંઈ જોઈએ જ નહીં કંઈ કરે જ નહીં
હા કેટલીક પરંપરા તો બોવ એકદમ માન્ય જ હોય છે કે જે કરવી જ જરૂરી છે તો મતલબ છે જ
પરંપરા છે ને એવી કે અ મતલબ એ જરૂરી ની મલે એમ ની હોવા જોઈએ. એ પરંપરાને નહી માન્યા આપણે તો ચાલે પણ જે પરંપરા જરૂરી છે, જેને માનવા જોઈએ જે આપણા માટે. ઇમ્પોર્ટન્ટ છે, તે તો કરવા જ જોઈએ ને.
કેટલાક જગ્યા તો લોકો પરંપરા ને એકદમ સાચી દિલથી, અને એકદમ માન્ય ગણીને એને માન એટલે એને પૂરું કરે ને, અહિયાં આપડે ત્યાં જોવા જઈએ, તો કઈ ધ્યાનમાં જ નથી લેતા. નોર્મલ માં લે છે, અ
રાજસ્થાન છે, તા કેવુ કેટલી પરંપરા એકદમ એટલે એ લોકો એને લઇને, ચાલ એકદમે એ
ત્યાંના લોકો એકદમ સાચી રીતે પરંપરાને લઈને ચાલે, એને પકડીને ચાલે. ત્યાં ના નાના બાળકો મોટા લોકો, માતા-પિતા વડીલો બધા
એવું કોઈ વયજૂથ નથી કે જે. એટલે એવા કોઈ લોકો જ નથી કે, જે પરંપરાને ની પાડતા હોય, એ લોકોને ખાલી ખબર. પડે ને કે આ આપડી પરંપરા છે.
હા. હ, યાર એ બી વાત હાચી છે, લઈને ચાલવું જોઈએ. પણ હવે નય લઈને, ચાલતા તો આપણે શું કરીએ એમાં.
નાનપણથી જે એવા સંસ્કાર આપવા જોઈએ. કે ભાઈ પરંપરાને લઈને ચાલવાનું છે, તો પછી એ મોટા થાય ને.
હા, તો પછી આદત બની જાય કે, ના આ પરંપરા છે, આ પૂરી જ કરવી છે.
કોન. ખબર જ નહી પાડેલી હોય, કઈ તો પછી કેવી રીતે શું થવાનું.
હા, યાર સાચી વાત છે.
આજે મોટા થઈને, એ લોકોને એ બધી વાત નો કંટાળો આવે કે, આ કેવી પરંપરા.
હા, પર હવે જે આપડા. અ જીવનમાં લખેલું છે, આપણા ધર્મમાં લખેલું છે, આપણા વડીલે કીધેલું છે. તે પરંપરા તો આપણને કરવી જ પડશે ને.
હા, એજ તો પણ એ લોકો નથી સમજતા ને, તારા મારા જેવા લોકો સમજી જાય હવે. જે નથી સમજતા, એનું શું જ કરવું આપ?
કઈ નહી જો. તું પણ પરંપરા નું પાલન કરજે, અને જે તારા ભાઈ બહેન છે. ત્યાં તો તારા આજુબાજુમાં તારા ફ્રેન્ડ લોકો છે, બીજા લોકો છે. જો તને એ લોકો પરંપરાનું પાલન કરતા નહીં દેખાય, તો એ લોકોને સમજાવજે. કે આપણા પ્રાચીન કાળમાં, યા તો સામાજિક જીવનમાં આ પરંપરાનું હું મહત્વ હતું, લોકો કેવી રીતે તેને સાચવતા હતા, અને પૂરું કરત રતા હતા ને, તું પણ પોતે પરંપરાનું પાલન કરજે. એમ નહિ કે. હા, તું અહિયાં બહાર રહે છે, શહેરમાં તો તું ભૂલી જાય, પરંપરા એકદમ પર તું પણ પરંપરાનું પાલન કરજે.
નહી, એવું કઈ નહી મળે, મેં તો કરું જ મારી મમ્મી એમ કઈ ને કે, આ આપણી પરંપરા છે, તો મે એ પાલન કરું છું.
હા કરજો, તું પરંપરા નું પાલન.
કેમ કે મારા ઘરે જ. તો એવું છે, જ કે, આ પરંપરાનું પા આ છે, આપણી પરંપરા તો આનું પાલન
હમ, સાચી વાત છે. તું બી પરંપરા કર ઠિકજ છે, ચાલ, પછી મે બી જાઉં હેને.
હા ચાલ્યા એ.